હલો.. હલો.. હા.. મજા મજા. બોલો.. કેમ છો મજામાં?
બસ મજામાં.
શું કરો છો?
બસ શાંતિ છે. તમે ક્યો..
બેઠા છો. એમ ને..?
હવ... ‌
કામકાજ કેવું ચાલે છે?
કામકાજ તો ચાલે છે સારુ એવું. કંઈ અત્યારે છે નઈ એવું ખાસ.
ઓનલાઇન ફ્રિલાન્સીગ કર... વચ્ચે છો તમે?
એ તો ચાલુ હતું. પછી થોડું સ્ટોપ થઈ ગયું એટલે પછી અત્યારે નહી ચાલુ.
ઓકે ઓ ઓકે.. ઓકે.. એટલે મહિનામાં કેટલા.. ‌? કેટલી વખત આવતું હશે કામ?
મહિનામાં તો ગણો ને આવતું હશે. થોડી થોડી વાર જ આવે. આવે તો એક થોડી આવી જાય પછી બંધ થઈ જાય એવું.
ઓકે.. અઠવાડિયામાં બે ત્રણ દિવસ કરતા હશો?
હમ.. હમ.
હ.. કયા કયા? હમ.. કયા કયા વીઝ ઉપર થાય છે આમ? અલગ અલગ દેશોનું હશે ને?
દેશોનું તો આપડે તો ઈન્ડિયા નું તો ખાસ કરીને આવું આપણે.. પછી.. યુ. એસ.... ને બધુ બી આવે અમુક વખતે.
એમાં.. જેમ કે આપણે... અહીંયા અમદાવાદમાં એલ. આઈ. સી. નું છે. એ રીતે ઈન્ડિયામાં જો કે.. એટલે એવી રીતે બીજા દિવસોનું પણ હોય છે ને? ફોર્મ ફિલઅપ કરવાના હોય પછી કાર્ડમાં નંબર કઈ સુધારવાના હોય. એવા અલગ અલગ કામો આવતા હશે ને?
એવા બી આવ.. તો બહુ બધા કામ આવે કાર્ડ વાળા ભાઈ કેપચા વાળા પછી બીજા ભી આવે છે ટ્રાન્સક્રિપ્શનના એ બધા બહુ બધા આવે
અમે એટસી કરીને વેબસાાઈટ નું નામ સાંભળ્યું છે? એટસી?
એટસી.. હા્.. સાંભળ્યું છે. એ આપણે કંઈક... ડ્રોપ સિપિંગ કા એવું કંઈક છે ને?
હમ ડ્રોપ સિપિંગ એટલે પીઓડી કહેવાય લ પ્રિન્ટ ઓન ડિમાન્ડ એમાં તમે ડિઝિકલ ડિજિટલ પ્રોડક્ટ પણ વેચી શકો ને ફિઝિકલ પણ વેચી શકો
અચ્છા અચ્છા
ડિજિટલ ડિજિટલમાં જેમ કે તમે ડિઝાઇનર હો તો ડિઝઇન કરીને અપલોડ કરો એમાં પછી જે પણ કિંમત તમારે એડ કરવી એ એડ કરી દેવાની એમાં લિસ્ટિંગનો ચાર્જ અલગ લાગે પછી જ્યારે પ્રોડક્ટ વેચાય આપણી ડિજિટલમાં એનો ચાર્જ અલગ લાગે એ રીતનું હોય છે લગભગ ડિજિટલમાં એવું હતું પ્ર ફિઝિકલમાં હોય છે એવું લિસ્ટિંગનો તો ચાર્જ બંનેમાં લાગે લિસ્ટિંગ તમે કરો ને એમાં ડિટેલ નાખો ને ક્યા પ્રોડક્ટ છે એમાં આ રીતનું કલર કોમ્બિનેશન છે કે પીડીએફ ફાઇવ છે કે તમને ક્લાયન્ટને રિલેટેડ લ ક્લાયન્ટને સમજમાં આવે કે મને શું મળશે હું પરચેસ કરીશ એમ
અચ્છા અચ્છા અચ્છા હા એવું મેં એક કરેલું હતું ઈટસી નહ પણ એક બીજી એક વેબસાઇટ છે
શોપીફાઈ છે પ્રિન્ટીફાઈ છે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે પછી એક બીજી છે અહીંયા ઇંક ઇંક ખખર ઇંક જ છે
હમ મેં તો છે ને સોપીફાઈ માંથી કર્યું તું વચમાં કઈક કોરોના હતો ને કોરોના પછી મેંો ભાઈ મા સ્ટાર્ટ કરું તું પણ એમાં પછી થોડી પ્રોબ્લેમ પડે છે જેમાં આપડે જીએસટી નંબર જોઈએ બિઝનેસ મતલબ આપડું દેખાડ દેખાતું હોવું જોઈએ એવું બધું થોડા લોચા થયા હતા એમાં પછી એક બીજી મેં એક એસોપથી ઈછી તમે કવા ને એ બી ટ્રાય કરી હતી મેં પણ એમાં ખાસ કઈ મળું ન એમાં
ના એમાં કેવું છે ઈટસીમાં ટસી માં કેવું છે કે પહેલાં તમારે બધા પ્રૂફ અંદર એડ કરવા પડે પછી આઠ તો કે નવસો રૂપિયાનું કઈક ફર્સ્ટ ટાાઈમ પેમેન્ટ હોય એ કરવું કરવું પડે અને પછી કે જય્યારે તમાું ચાલુ થઈ જાય ને તો શરૂઆત તો ડિજિટલ પ્રોડક્ટથી જ કરવું જોઈએ એમાંમાં કેટલી જાતની અલગ અલગ જાતની એમાં છે ઓપ્શન જેમ કે ડિજિટલમાં તમે તમને ન્યૂઝ લેટર બનાવતા આવડતું હોય પઈ ટેમ્પલેટ બનાવતા આવડતું હોય પછી પ્લાનર જે વેડિંગ પ્લાનર આવે પછી તમારું રૂટીન પ્લાનર આવે તમે સવારે કેટલા વાગે ઉઠશો શું કરશો આખી દિનચર્યા હોય એ એ પ્લાનર આવે એ પણ લોકો પરચેસ કરતા હોય છે પછી મંડલાની ડિઝાઇન છે પછી જેમ કે સ્કેચ બુક હોય નાના બાળકો ભણતા હોય ને તો સ્કેચ બુક પણ પરચેસ કરતા હોય જેમ કે દસ પેજ છે દસ પેજની અંદર મેં અલગ અલગ ડિઝાઇન બનાવી પણ એમાં કલર ફિલ કરે બાળકો જ્યારે લોકો પીડીએફ ડાઉનલોડ કરે ને પછી એની પ્રિન્ટ કાઢે એમ પછી બાળક આપે જેમ કે ફોરીન કન્ટ્રીની અંદર સ્કૂલની અંદર એક્ટિવિટી હોય ડ્રોઈંગ કોમ્પિટિશન હોય તે જે પ્લેન લાાઈન આર્ટ હોયને એની એ પ્રિન્ટ કાઢી દે અને પછી બાળકોને આપે એમ એટલે બધા કેટલી જ એમાં કામ છે ઘણા કામ છે પણ એ પ્રોપર સેટ થવું જોઈએ પછી વાંધો ના આવે
અચ્છા મેં ભી તો હમ એટલે આપડે હા મને બોલવા દો બંને અડધું અડધું બોલવાનું ભાઈ
હલો
ઓ મેં બી મતલબ ફ્રીલાાન્સિંગ કામ હો ને એમાં તો જો કે આપડે પેલું ઈમેજ પ્રોસેસિંગ તમને ખબર હોય તો એને પ્રોસેસિંગ કરવાના એનું આપણેને પેમેન્ટ મળે એમાં કેવું હોય ખબર એક ઇમેજ હોય એ છે ને આપડે બોલ ના એવુંું હોય ને કોમ્પ્લેસને એવું ત્યાં ખબર હ વસ્તુ સ્ટોર કરેલું હોય એટલા બકેટમાં એના એની નીચે પ્રાઇઝ લેખી હોય એના છે ને એના બધા ફોટા પાડેલા હોય અનેન નીચ પ્રઇસ ટેગલા કેલા હોય આપડે કામ એવું કરવાનું કે જે ફોટા હોય ને એના મેચ કરવાના પ્રાઈસટેુડ કે બરોબર છે કે નહી એટલે એવું એક કામ કરેલું છે જેમાં વા્ટ
ઓકે
તમે પેલું ટેપસ નું કરેલું છે કામ આપડે ફોટા ઈમેજ હોય મજા ટેટ સુય એ પછ આપડે છે ને લખવાના
ઓકે જોુઈને
હમ જોઈને લખવાના નીચે ઉપ એકદમ જે ઇમેજ હોય એ બ્લરી હોય બ્લરી ટાઈપ હોય પણ આપડ છે ને કરેક્ટ કરીને આપપ
હમ સમજો કે ધાર કે કોઈ બેગ છે બેગની ઉપર ચારસો સિત્યાસી નંબર લખ ને આપ આપણે બરોબર વંચ્યાતો આપણને ચાર સો સાડત્રીસ વન છે પણ આપડણે એમ પ્રોપર ધ્યાનથી કે ચારસો સિત્યાસી છે કે સાડત્રીસ એ જોઈને લખવાનું હોય ને
હા હા હા એજ હમ અને આપડે તમે આપડે ખબર હો માં પેલું ઇનબોક્સ ડોલર કેક હતું એમાં તો યાર મેં બહ ટ્રાય કરી પણ એમાં કઈ વડ્યું જ નહીિ હમ આપડા કેટલા ખબર જ ચાલીસ ડોલર તો કઈ થઈ જ એમાં
ઓહ હો
પછી તો કઈ એમાં થયું નહી કેવાય સિનેમા કઈ
ઓહ ચાર હજ ચાલીસ
એમાં જ ને ત્યાંનો નંબર માંગતા હતાા
હા એ તો મને મારે એક ફ્રેન્ડ છેને અીરી હ યુએસ એ નો એક છોકરો છે ને હં જ રહે છે બે ઘર છોડી અચ્છા તો મેં એને વાત કરી હતી મ કે આ બધા ના પડો કે એ એ કયા કારણ કીધું ખબર ન મે યુસ નો નંબર જોઈએ છે એટલે એમે તમને લગભગ કીધું બી હશે
નંબર વ અેલ પેમેન્ટ ના આપ આપી શકતો
હમ એ વાત બી સો ટકા એટલે યુએસ ક્લાયન્ટ યુ એસ ની પબ્લિક જ કરી શકે એવું હોય ને પમાં.
દેશ ના કમાય ના છે ને એટલે આ
તો આમાં એવું આપડે એવું બી તો મેં એવું સાંભળેલું છે કે ભાઈ ઓનલાઈન તમે છે ને અહંયા ઈન્ડિયા માં બેઠા માટે યુએસ નો નંબર લઇ શકો એવું કઈ છે.
હા એવું છે તો ખરા બટ એવું કરાય નહી આપડે ઇલિગલ જોવાય.
ના
સારા કામ માટે કરી શકીએ આપડે ફ્રેન્ડ હોય એના માટે ફોન બોન કરવો હોયને એના માટે કરી શકીએ આપડે.
બાકી આ રીતે ઈનબોક્સથી ના થાય ઈનબોક્સ નો યુઝ કરીએ તો.
નહી નહી તો એ એ બી ઇલિગલ રહી એટલે કરાય નહી અમાં ખાલી કોોટી ગાઈડલાઈન ગ
ના ના કોઈ મતલબ ના મતલબ ના રે.
આપડને મળવા ના તો છે ને પૈસા.
હા હા બાકી આ ઈમેલ નું બી એક વચ્ચે મેં જોયું હતું કે ઈમેલ આઈડી એમાં શું ઈમેલ આઈડીને પાસવર્ડ એ લોકોને આપવાનો તો ઈમેલ આઈડી પાસવર્ડ તમે આપો ને તો એના બી કઈક ડોલર આપે છે. અને એમાંવે ર લોકો મેં ચેટટીી પીટીને પૂછ્યુંું તેમાં કે રોડ એવા કામ બી કદાચ થતા હોય તો તમને શું કરરું પડે એમ.
હમ એ તો આપડે ના કરે આપડ ઈન્ડિયામાં જે કામઓ છે એજ પ્રોપર છે આપણા માટે સારી રીતે કરવાનું સેફ્ટીથી બાકી તો આમાં આપડે પૈસા તોોપ ઉપર મળે જ છે. કોઈ બી કામ આવો ને
કે સરસ શા મને મળેલા છે કરેલા કરેલું છે ને મને લખું છે એટલે ગવર્મેન્ટના છે પછી હ જે અ લીગલ કામો છે જે પેમેન્ટ આપને મળીએ હતું ભાઈ આપણને તયા કામ કરગ જરૂર
હા એજ ને બજા બહાર ક્યાં જ વાંધોરસ્
હમણાં મેં એક ન્યૂઝ લેટર બિઓકનિંગ વેબસાાઈટ છે એમાં કેમ્પેન બને જેમ કે તમે લોકો જે કરતા ત ત ડબલ્યુબલુ જેમાં એમાં છે ને એક એક સાથે બલ્કમાં મેળ જાય બરાબર
અચ્છા
તો જે મેલ ચેમ્પ કરીને કંઈક વેબસાાઈટ હ ને એનું ગ્રેવ નામ
અચ્છા હા હા સાંભળેલું તું છે મેને
હા તો એમાં છે ને એ ન્યૂઝ લેટર હું બનાવીને આપું ડાયરેક્ટ વેબસાાઈટની અંદર જ કેમ્પેન કરી ક્રિએટ કેમ્પેન કરીને ઓપ્શન આવે પછી મેઇલ ઓપ્શન આવે મેલમાં જઈને એક્સેલ ના અંદર એડ કરવાની એમાં ચાર પાંચ મેલ આઈડી હોય કોન્ટેક્ટ તમે જે પ્રમાણે ફોર્મેટ બનાવ્યું હોય એક્સલ ક્યન્ટ ને કઈ જમ્ુ એ ફોર્મેટ સિલેક્ટ કરીને પછી એક બે બોક્સ બીજા સિલેક્ટ કરવાના સબ્જીગતે પછ છેલ્લે જેની અંદર લેટર ડિઝાઇન બનાવવાની મારે તે ન્ય ન્યુઝ લટ સ્વેટર બના બનાવવા ને બે ડિઝાન મે મારી રીતે બનાવી હતી હવે એ ક્લાયન્ટ દિલ્હીનો હવે દિલ્હીનો ક્લાયન્ટ મને એમ કેહે છે કે તમે મને વેબ સાઈડમાં મારે હું એની ડેસ્ક આપું અને મારામાં તમે બનાવીને આપો તો મે એમ સારું તો એના માટે મેં એડવાન્સમાં પૈસા લીધા મેં ઓનલાઈન ચેટ જીપી ચેક કરીેમાં પ પાચથીઠ હજાર ર પલેલે છે બરોબર મને ખબર નહી પડી એમારે કે કઈ રીતે કરે છે તો પછી મેં તો પહેલાં યસ કરી દીધું બોલે આપખ ન્યૂઝ ન્યૂઝ લેટર બનાવના હતા એ કેમ્પેઇન મેં કીધું યસ પછી પેમેન્ટ લઈ લીધું એ એડવાન્સ બે હજાર કીધા મેં આપું બે દ હજાર મેં બનાવી દુંં મને ખબર હતી ને કઈ રીધું મે ખાલી કોરોઈમાં બ ડિઝાઇન બનાવાય. પછી હું મથયો મથયો ના ના કરી દીધું. થઈ જશે. ત શીખી બી ગયો અઠવાડિયામાં તો અઠવાડિયામાં યુ્ટયુબ પણ શીખી બીજો
હા હા.
પછી મેં મેઈલ આઈડી આપવા માટે આપણે ખબર મેલ આઈડીન ડેટા
હા હા હા ખબર છે.
વાા ને મેલ આઈડી ડેટા પેલા પીડીએફ થૃ એબસ્ટ્રેક્ટ કરેને એક્સેલ બનાવે એવું કરીને પણ